મેડમ આપડે બી એ માટે વાત કરી હતી મારા છોકરા ની તને
હા હા એડમિશન લેવું છે ને
હા મેડમ અને એડમિશન તો લેવું લેવું જ છે અમારે પણ એના માટે એને કઈ બુક્સ રીડ કરવી અને લાયબ્રેરીમાં કેટલા કલાક દિવસ નું વાંચન કરવું તે અંગેની મારે માહિતી જોવે છે જેમ કે આ બિઝનેસ ને લગ થી બુકો છે એ તો એવી મેડમ કય એને બુક વધારે વંચાવું તો એને બીબી એમાં એ સારો થઈ શકે એમ વધારે
છ તો અમારા લાઈબ્રેરી માં બીબી એ ના લગતી આગળ વધવા માટેની બહુ બધી ભૂખશે પણ સાચી બ તો મને એનું પૂરેપૂર નામ તો મને એક બી ના નથી ખબર પણ ને બિઝનેસ માં બધા વાગડ એના માટે બી બહુ બધીની છે બુક્સ જેમ કે બિઝનેસ હાઉ ટુ ટેક ઓવર
પુસ્તકો બોલો ને મને બુક્સ એટલે એવું નહીં સમજા તું મને ગુજરાતીમાં જ વાત કરો ને પ્લીઝ
હા કેમને પુસ્તકો
એટલે એ રીતને ના પૂછતા હમ
બધી છે જેમ કે બિઝનેસ ના. આગળ વધવાનો કેમનું રાહ છે. એવી નામની ભૂલકો. બી એના ભાગો છે અલગ અલગ
લાયબ્રેરી તમારી મેડમ અ એસી રેશે કે નોન એસી રહેશે.
બે એવું છે અમારે ત્યાં કેમ કે હું. નીચા લોકો ભી આવે છે જેને ભણવાની અમર ત્યાં. ના નથી એટલે. એ લોકો માટે હમ. એસી વગર નુ એસી વાળા પૈસાદાર હોય એ લોકોને એસી માં જોવ તો એની માટેની બી અ. કેસા ગોડ છે.
અ તમારી લાઈબ્રેરીમાં મેડમ આપડે શું કેવાય પૈસાથી હે.
એકક્ચુલી અમારે ત્યાં એક વર્ષનુ ત્યાં પ્રીમિયમ છે પહેલા પેલા બે ત્રણ દિવસ ફ્રી હોય છે. પછી પૈસા ભરવા પડે છે વધુ બુક્સ વાંચવા માટે.
તો મેડમ આપડે બીબી એ નુ મુખ્ય લક્ષ્ય શું હોય છે. ઘણા હિસાે
હા આપણે પોતાનો બિઝનેસ કેમનો ઉત્પન્ન કરવો
એટલે મેડમ આપડો બિઝનેસ આપડો પોતાનો હોય કેમનો ગ્રો કરો એમનું એને. આગળ લઈ જવો કસ્ટમર પછી મેડમ કસ્ટમર જોડે કઈ રીતના વાતચીત કરવી છે ગ્રાહકો જોડે એ રીતના નો આખો ઓલ્ગોરિધમ પર ચાલતું હોય છે ને બીબી એ.
હા સર એ એજ રીતનું એક કલાઇટસ કઈથી લાવા. પછી આપણું બિઝનેસ છે.
મેનેજ કરવું કે માલ સામાન ને કેમનો મંગાવો કઈ પ્રમાણેને અત્યારે ધારો કે શિયાળો ચાલી રહ્યો છે તો શિયાળામાં કેવું છે કે સ્વેટર આપડણે જુડીયોમાં બી જોવું હશે ઘણી વખત કે ઉનાળો હોય. તો સમરકુલ કપડા ના કલેક્શન વધારે જોવા મળે. ભાઈ ચોમાસામાં એ રીતના નું વધારે મળે શિયાળામાં ફૂલ સ્લીવ નું વધાર મળે. એ રીતના એટલે એેગજેટલી એ રીતના ન માડસેટ એનું
હા કેમનું હા આઈડિએફ. એ જાતે શોધ વિચારવાના અને કેમનું ઇમ્પ્લી આ.
હા હા ખ્યાલ આઇ ગયો મેડમ હવે. જોબમાં કેમનું હોય છે મેડમ સેમાં મળે જોબ કરે તો આ
જોબ અહિયાં આપણેે ને એચઆર ની પોસ્ટ હોય પછી જુનિયર બી અકાઉન્ટન્ટ ની હોય ને બધાની મેં.
બરાબર છે મેડમ મા છોકરાને છે ને સી એ બી કરવું છે તો એવું કે છે કે હું બીકોમ ની સાથે સી એ કરું તો મેડમ આ બરાબર છે ચોઈસ એનુ.
હા સી એ તો અત્યારે બહુ જ આગળ. વધતી ફિલ્ડ છે આમ. બિ બિઝનેસમાં ને બધે કેમ કે બધા સીએ ઓછા હોય બોઉ. એની ટફ એક્ઝામ હોય ને બધી ક્લયર ક્લિયર કરવાની એટલે
બરાબર છે તમે મેડમ નાના બઉ લાગો છો બોલવામાં પેલા ગૂંચવાવ છો કેમ આટલા બધા.
શબ્દો પેલા એક એક એક પેલો ગોખીન પેલો વાંચવા બેસાડે એ રીતના વાંચો છો મેડમ તમે તમે કોલેજ માંથી વાત કરો છો તમે. તમે ફેકલ્ટી જો કોલેજ ના મેડમ તો પછી તમે આ રીતના કેમ વાત કરો છો.
એકચ્યુલી મારો અત્તારનો અવાજ બેસી ગયો છે એટલે તમને એવું લાગે છે.
ઓ કે હવે મેડમ બરાબર છે મેડમ અવે એની અંદર એવું છે કે આપડે કેટલા સેમેિસ્ટરનો કોર્સ હોય છે?
આ ચાર નહી આ ચાર ના ના છ છ
છ સેમિસ્ટર?
હાં ત્રણ વરસ એટલે છ સેમ
તણ વરસ છ સમ તો મેડમ ફીમાં કેમનું છે આપડુ? રેશિયો શું છે ફી નો?
હા, હા. તો સર પે અમારે એક સેમિસ્ટસ્ટરના પૈસા એંશી અજાર છે એટલે એક વરષના એક લાખ સાઇઠ અજાર થાય.
બરાબર, તો તમે મને ત્રણ વરસના કેલ્ક્યુલેશન કરીન કહી શકો
હમ ત્રન વરસ માટે અ
લાખ એસી હજાર થાય મેડમ સોળ તરી અડતાલીસ થાય અથ તમારી કોલેજ માં જો ફોન કરવા માટે જ આવા હંગડો બેસાડ્યા છે જે ગંવાર લોકો બેસાડ્યા છે મેડમ તો પછી કોલેજ જ કેવી હશે તમારી મને એટલું જણાવશો
ના ના સર આજે મારી તબિયત સારી નથી પણ અઈયાના ફેકલ્ટીસ છે ને આઠ વરસથી વધુ એકસ
તમે આઠ વરસ જૂના છો પણ અભણોન ભર્યા છે એને શું કરવાનું મેડમ ઉં એમ કઉ છું
અરે ના સર તમારી આ મિસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ થાય છ
પેલા મેડમ બોલતા વોકેબલરી પેલી બુક આપી દઉ તમને ઈંગ્લિશ ઇમ્પ્રુવ કરવાની
ના સર કઉ તો છું સર કે આજે મારી તબિયત નો બ્રિજ
ઓ કે અ મેડમ એમાં બુક્સ ને એવું બધું તમે ત્યાંથી પ્રોવાઈડ કરો છો ઓનલાઈન આવે છે કે પછી બધું પરચેસ કરવું પડે છ
ના ના એમ તો બરાબર છે એ તો
બો ચો તમે ઓનલાઈન મોકલી આપશો.
હાં હાં.
બ જે આપડે પેલી બ્લેક નામની વસ્તુ આવે છે એ આવી છ અત્યારે
હા બસ એજ આવેલી અંદર છેમ ના ના છે ને અતાર અંદર બેઠી છ
આ બ્લેક બુક જે આવે છ લાયબ્રેરીમાં મેડમ ડેલી કેટલા કલાક વાંચવું પડે?
બે કલાક
બે કલાક જેવું રીડિંગ જોઈએ?
હાં.
એટલે માર છોકરાને તમારી કોલેજમાં મુૂકવો એ મારું ડિસિઝન તો તો યોગ્ય છે હેં ને?
હા યોગ્ય એકદમ પ્રોપર રીતે યોગ્ય છે
બરાબર છે અવે મેડમ રિસેસ કેટલા વાગે પડે અમાર બાબાની
બાર વાગતા
બાર વાગતા મેડમ તમે ટાઈમ નઈ કહી શકો?
હા બરાબર છે તો એમ કરીએ શું વાંધો
એક વાગ્યે પડે છે બરાબર છે તો મેડમ એક વાગે
હા
મેડમ તમે એવું હોય તો પછી બી કરી શકો
ના ના ના વાંધો નહી હવે શાંતિથી વાત થશે ઈચ્છ નથી એ લલી નામની આઈ ને એટલે અ એના અંદર પ્રવેશ નથી અલાઉ કરે કેમ કે એમ બહુ જ મિસ બી સુડન્ટ ના ના મિસ બ સ્ટુડ છે એટલે એને અમે ઓઉ નથી કરતા જેથી બીજા સ્ટુડ વગડે નહીં
બગે નહી ના ના સાચ વાત છે મેડમ તમારી હવે મેડમ હું શું કું છું કે એને છે ને બારમા ની અંદર રેમેડી લાવેલી છે મતલબ ફેલ થયેલો છે બારમામાં ત્રણ વખત એ ફેલ તો ચોથી વખતનો પાસ થયો ચોથી વખતમાં પાસ થયો તેને ના ના ડ સામાં કેમ કે ચોથી વખત એને રોજ વાંચ વાંચ કરતો હતો એટલે સારું એવું રિઝલ્ટ એ પામ્યો છે તો તો મળી જશે ને નવ્વાણું ટકા એમિશન તોઈશ્યુ નહી
હા કશો જ વાંધો
એ એને જી ટ ની એક્ઝામ પણ આપેલી છે મેડમ થર્ ફાઈવ જી નીટમાં
હા એમ સર સારું કેવાય
મેડમ ઓ તો મેડમ તમારે ઓફિસ નો ટાઈમિંગ શું ભાઈ છે ખુલ્લી રહમ
બ ના યાર એ હા બરાબર
હા હા હા ઓકે
એમ છે
મેડમ એ તમારે અત્યારે અ શું કેહેવાય તમાર કાર્યાલય બંધ કરવાનો સમય તો તમે કરી શકો છો
ના ના આજ તો ત્રણ ચાર મિનિટની વાર છે કાર્યાલય સમાપ્ત થવામાં
એનો કોઈ ઇસ્યુ નથી મેડમ એ તો વાંધો નહી અધૂરો રહેશે તો બી વાંધો નહી તમારો
ના ના ભારત કા વીરપુત્ર મહારાણા પ્રતાપ એ બરાબર છે
એવું છે તમે મહારાણા પ્રતાપ ના જીવન ધ્યેય પર ચાાલો છો
હા
હ
કેમની ધ્યેય ની પ્રાપ્તિ કરવીએ અને અમે સ્ટુડન્ટ્સને બી એજ શીખવાડીએ છેીએ
બરાબર છે સારું કેવાય મેડમ અને મેડમ આ હું આના પછી બી તને ફરી ઇન્ક્વાયરી માટે કોલ કરી શકું કે પછી તમારું એટલે આના પછી કરી શકાય છે
હા હા કરી શકાશે વહેલા તકે જ ના ના વેહેલા તકે એ બુબ અત્યારે સમય હમ હમ
અચ્છા ઓકે ઓકે મને ખ્યાલ આવી ગયો
હા અને એની બી હ બ્લેકની ભી મોટી ચોપડી ભી એત અંદર અંદર ઉકેલી છે કેરી એટલે ફટાફટ તમારું કાર્યાલય બંધ થઈ જશે પછી ચાલે ચાલો થશે એવું છે
એવું છે ઓકે ઓકે પણ કાલે ભી મેડમ હોલિડે ને કાલે તો હોલિડે ને તમારો
હા સર હોલિડે છે આખો દિવસ હોલિડે
હા હા હા કોઈ કોઈ વાંધો નહી મેડમ માાર તો હું એવું હશે જ મેડમ હું રૂબરૂ મુલાકાત કરી લઈશ
થેન્કયુ ધન્યવાદ આભા